કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
હા મજામાં
તો આજે આપણેે વાત કરીશું એજ્યુકેશન ના વિષયમાં તો તમે આજના આધુનિક યુગમાં તમે જોઈ શકો કે અ એજ્યુકેશન તો ઓનલાઈન થઈ ગયું છે તમે જોઈ શકો કે જયારે આપણે આપણે ક્લાસીસ કરીએ તો આપણને ઓનલાઈન ક્લાસીસ પણ અવેલેબલ થઈ ગયું છે.
હા બિલકુલ સાચી વાત.
તો તમે ઓનલાઈન ક્લાસીસ કરો છો કે?
હા ખુબ જ સાચી વાત કરી તમે બધા ક્લાસને કોર્સ ઓનલાઈન થઈ ગયા સે મોટે ભાગે મારે એવું છે કે હું હમણાં બી બી એ કરુ છુ સેકન્ડ યરમાં છુ મારે હવે એમ બી એ કરવું છે. તો અમે કેટની પ્રપરેશન કરું છું. ઓનલાઇન ક્લાસીસ જોઈન્ટ કર્યા છે. જેના કારણે મારે કેવુ કે આખો દિવસ મારે ટાઈમ નહી હોય કારણ કે હું સવારે જીમમાં જવાનું પછી પછી બપોર પછી કોલેજ જવાનું. કોલેજ જઈને આવીને પછી ટાઈમ નહી મળતો હોય કે ઓફલાઈન આપણે કોઈ કહેવાય ને કે સ્ટડી કરી શકીએ. તો હું ઓનલાઈન કો કોસ કર્યો છે જે માત્ર ને માત્ર બે કલાક નો હોય છે. તો હું ડેલી ડેલી એ ઓનલાઈન જોઉ છું, વિડીયો જોવું છું, મે વાંચું છું, લખું છું. એટલે મને ઓનલાઈન કોર્સને આ ફાયદો લાગે કેમ કે કશે જવા વગર જો આપણને મળી જતું હોય તો એ ખુબ જ સારું કહેવાય. તો તમે એવા કોઈ કોર્સ જોઈન કર્યા છે?
હા આ વાત તો તમે સાચું કીધું કે આપડે જયારે સમય ના હોય. તો આપણે ઓનલાઈન ક્લાસીસ કરીએ તો આપણને સમય નો બગાડ પણ નહી થાય ને પછી આપણને સારી રીતે એજ્યુકેશન પણ આપણને અવેલેબલ થઈ જાય જેમકે તમે જોઈ શકો કે આપડે કોઈ અ સરકારી જોબ ની તૈયારી કરીએ. તો આપણને એવું હોય ને કે કરંટ અફેર હોય ત્યાં આપણને અ. બધું જ આપણને અ સમજ હોવું જોઈએ એના વિશે જેમકે તમે જોઈ શકો કે. આપ અ જેમ કે બિહારમાં એવું છે કે તમ તમને ઓનલાઈન કરટ અફેર નુ જે બધું કોર્સ હોય ને તે તમને ઉપલબ્ધ મળી જાય તો હું તો કરંટ અફેર નુ. જે ક્લાસ હોય એ તો હું ખુબ જ સારી રીતે કરું છું. કેમ કે આપણને જોઈ શકીએ કે. અ સરકારી નોકરીમાં તો તમને કરંટ અફર અફેર નું બહુ મહત્વ છે તો તમે એક અ. મેમ છે કૃતિ મેમ કરીને કૃતિ મેમ કરીને. એના મને કરંટ અફેર નું ક્લાસ બહુ સારું લાગે છે ને હું એમના ક્લાસ કરતી જ છું. ક્યારેક હું એને મિસ ના કરું ને એમના જે નોટ્સ હોય ને એ પણ બહુ સારું રે ને એમ એમનું જે. સમજાવાની જે ટેકનિક ટેકનિક છે. એ ખુબ જ સારું લાગે છે મને. ને પછી તમે જોઈ શકો કે હમણાં તો બધું જ સબ્જેક્ટ ઓનલાઈન થઈ ગયો છે તો તમને બહુ અ બધ. સબજેક્ટ ઓનલાઈનમાં મળી જશે તો તમે કયા કયા વિષય ઓનલાઈનમાં અ ભળો છો.
હા ખુબ જ સાચી વાત હું તો એક જ કોર્સ કરું છું. મારે તો એક જ પ્રિપરેશન કર્યું છે કેની. કારણ કે મારે આગળ જઈને એમ બી એ કરવું છે એમ બી એ પછી એમબી એ પછી મારે કોઈક મોટી કંપની કંપની મા જોબ કરવુ છે એટલે હું તો એમબી માટે કોસૅ જોઈન કર્યો છે. તો તમારું એજ્યુકેશન વિશે તમે થોડો અ. ખ્યાલ આપશો તમે કઈ એજ્યુકેશન લેવલ કરી છે ને. પેલુ કર્યું છે.
હા તમે આ વાત તો સાચી કીધી કે આપણે એક પાટિક્યુલર અ. એવું હોય ને કે તમને ખબર હોવો જોઈએ કે તમને અગાડી લાઈફમાં શું કરવું છે એમ નથી કે તમે કઈક ક્યારેક કોઈ કે કે ચાલો આપડે હ. અ યુપીએસસી ની તૈયારી કરીએ તો એમાં તમે ચાલી જાઓ ને. પછી કોઈ સ્કેનોગ્રાફર ની તૈયારી કરો તો એવું ના તમને ખબર હોવું જોઈએ કે તમારું એમ શું છે તને કરવું શું છે. તમે તમે. એ વિશે વધારે જ્ઞાન તમે લેવ કોનાથી કે તમને આ જે તમે જે ફિલ્ડમાં જતા છો એ ફિલ્ડમાં તમને શું શું કાર્ય કરવાનું છે જે. તમને વધારે મહિતી આપે. તો મને તો એવું હતું કે. અ તમે જાણો છો કે સ્ટેનોગ્રાફર નો એક એ ભણવાનું હોય સ્ટેનોગ્રાફર વિશે.
ના એના વિશે મને કોઈ આઈડિયા નથી તમે જણાવશો
હા સ્ટેનોગ્રાફર જે હોય. એ તમને કોર્ટમાં મળી જશે જેમ કે કોઈ કેસ ચાલે ને. તો ત્યાં જે કેસ બોલે. તો તમને એટલું સમય ના હોય કે તમે એ કેસ લખી શકો તો એમાં એક શોર્ટકટ શોર્ટકટ એવું વિધિ છે કે જે બધું અ વાતો કરે ને કેસ નું એ બધું શોર્ટકટમાં લખાય કેમ કે તમને એટલું સમય ના મળે ત્યાં કે તમે એક એક વર્ડ લખ લખી શકો બેસીને તો એમાં શું છે કે તમને એક શોર્ટકટ રીત રીત આપે છે જે તમને લખવું પડશે અને વાંચવું પડશે એવું હિન્દીમાં પણ હોય ને ગુજરાતી માં પણ હોય ઈંગ્લિશ માં પણ હોય તમે જે શબ જે વિષયમાં તમને વધારે અ એવું હોય કે વધારે તમે ગમે જેમકે તમે ઈંગ્લિશમાં વધારે ગમે ગુજરાતીમાં ગમે હિન્દી માં ગમે તે તમે સબ્જેક્ટ લઈ ને એવીસીસ સ્ટેનોગ્રાફરમાં તમે કરી શકો છો તો મને તો ઈંગ્લિશ ગમતું હતું તો હું ઇંગ્લિશમાં જ કરતી હતી તો એમાં તમે શોર્ટકટ આપે કે જેમ કે આપડે ઈંગ્લિશમાં વર્ડ લખવાનું એ ત્યાં ટાઈમ ન હોય તો એને શોર્ટકટમાં લખે એવું હોય તો એના હા તો એના પણ એક્ઝામ હોય અ બીજા બીજા સ્ટેટમાં એક્ઝામ એના પર પડે કેમ કે આપ પણ એક ગવર્મેન્ટ એ છે ને જોબ છે ને તો તમે એના તૈયારી કરો ને પછી એમાં તમે જઈ શકો છો તો તમારે એ પ્રોપર પ્રોપર વર્ડ નું પ્રોપર તમને એવું આવું જોઈએ ત્યાં તમે એક્ઝામમાં જાઓ તો એ તમને લખાવશે કે બધું ઈંગ્લિશ માં એ બોલશે ને તમે લખશો ફટાફટ એવું તમને પ્રેક્ટિસ કરવું પડશે એવું થાય એમાં
આ મને આજે કઈ નવું જાણવા મળ્યું તો મને તો એવું લાગે છે કે આજે શિક્ષણ નું ખુબ જ મહત્વ છે કારણ કે જો તમે સી શિક્ણ પ્રાપ્ત્યું હોય એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય તો તમારું કોઈ જ વેલ્યુ નહી ગણાય મને તો એવું લાગે છે કેમકે જ્યાં તમે તમારું વેલ્યુ ડાઉન થાય ત્યાં તમારૂ એજ્યુકેશન આવે ને ઉભી રહી જ્યાં એજ્યુકેશન તમારું હોય ત્યાં તમા વ વેલ્યુ આપો આપવા દે છે મને તો એવું જ લાગે છે. તમારું શું માનવું છે.
હા તમે આ વાત સાચી કીધું કે જયારે તમને એજ્યુકેશન ના મળે ને ત્યારે એવું હોય ને કે અ આપણેે ચાર વ્યક્તિ ના સામે ખડા અ છીએ તો પછી તમને કય કે તમે કેટલા ભણેલા તમે કીધા કે ના હું તો દસ પાસ છું. તો તમને એવું લાગે ત્યાં કે મારું તો કોઈ વેલ્યુ જ નથી એવું તમારા સાથે થયું છે ક્યારેક એવું
ના ના એવું તો મારથી મારું તો ક્યારેય નહી થયુ એવું કારણ કે હું એ દસમામાં પણ મારા આ એટી પરસન્ટ આવ્યા હતા અને બારમામાં કેવું કે હું થોડુ હું કોમર્સ મારું તો કેવાય ને કે કોમર્સ તો મારે બાર ટ્વેલ્થમાં મારા આઈ થિંક એઇટી સિક્સ પોઈન્ટ સેવન જેટલા પર્સન્ટેજ આવ્યા હતા તો મારા સાથે તો આજ સુધી એવું નથી થયું કે ચાર લોકો આવીને આપડી કોઈ મજાક ઉડાઈ જાય કે એવું કઈ નથી થયું તમારા જોડે થયું છે એવું કઈ
ના ના એવું બધું કઈ નહી થયું છે કેમકે આ આપણને તો શિક્ષણ એવું. સરસ મળી રહ્યા છે કે એવું કોઈને. હોય ને કે આવીને તમને કહી ના શકે કે તું તો ભણેલી નથી. થી ને તમને કઈ આવડે છે નથી. એવું કઈક નથી થયું છે પણ એવું હોય ને કે આ. આજે જે ગામના લોકો છે એ શિક્ષણ. થી થોડુંક દૂર છે જેમ કે તમે જાઓ ગામડામાં ત્યારે એ બધા. ક્ષણ પડ એટલું મહત્વ નથી આપતા. કેય કે શું કરવાનું ભણીને આ. પછી પણ તમને કામ જ કરવાનું છે ને હજુ પણ તમને. કામ જ કરવાનું છે તો અત્યારે થી જ તમે લાગી જાઓ. એવું થાય ગામડામાં. કેમ કે ત્યાં શિક્ષણ નું એટલું મહત્વ નથી આપતા. જયારે આપડા શહેરમાં જોઈએ તો આપડા શહેરમાં શું છે કે. અ અ અઢી સાલ નું જે હોય ને. ત્રણ સાલ થઈ જાય બાળકોનો ત્યારેથી જ તેને. અ પ્લે સ્કૂલ માં ભેજી દે. નાખી દે કે તમે પ્લે સ્કૂલમાં જ જાશે. બાળક તો એ બેસવા શીખી જશે અને પછી. પેન્સિલ પકડવા શીખી જશે એબીસીડી બોલવા શીખી જશે જેમ કે શહેરમાં એવું થાય. પણ ગામડામાં એવું નથી થતું ગામડામાં કે કે જયારે અ. બાળક છ સા છ સાલ સાત સાલ નું થઈ જશે તો પોતે જ. જાશે બીજાને જોઈને એવું થાય ગામડામાં.
હા મને તો એમાં તો એવું લાગે છે કે એમાં તો ગવર્મેન્ટની સૌથી મોટી ભૂલ. કારણકે ગવર્મેન્ટ જે છે ને એ. ગામોમાં જે છે કે ધ્યાન જ આપતું નથી. કારણ કે એ લોકો મોસ્ટોપ્લી એવું હોય છે કે જે. એજ્યુકેશન હોય ગામડાવાડા તો તમને પણ ખબર છે કે ગામડાવાળા મોસ્ટ ઓફ લિ ગવર્મેન્ટ. સ્કૂલમાં જતા હોય છે જેવો પ્રાઇવેટ સ્કૂલ એફર્ટ મતલબ. એફટસ જ ન કરી શકતા નથી એટલે ગવર્મેન્ટ. એ ઉપર ધ્યાન આપતી નથી એજ મારું તો માનવું છે તમારું શું માનવું છે.
હા તમે સાચું કીધું કે આપને અ. જેમ કે હોય કે ગવર્મેન્ટ. સ્કૂલમાં પણ એવું હોવું જોઈએ ને કે જેમ તમે. અ પૈસા આપીને ગવર્મેન્ટ આ. પૈસાવાળા સ્કૂલમાં જઈયે ને ત્યારે. એનું જે ચોપડા છે ને ગવર્મેન્ટનું જે ચોપ. ડા છે બંનેવ સેમ લેવું જોઈએ મને તો એવું લાગે છે.
હા બિલકુલ સાચી વાત છે. તો આપડે આજ રીતે આગળ પણ. નવા નવા ટોપીક પર વાત કરશું.
હા હ તમારી સાથે વાત ખુબ જ. તમને ખૂબ ખૂબ આભાર.